હા મનાયમ છો તમે
મજામાં તમે બતાવો કેમ છો?
હા હા એકદમ મસ્ત એકદમ વરસાદની મસ્ત ઠંડી ઠંડી હવા ખાઈ રહી છું.
આવ આજે અહિયાં પણ બહુ વરસાદ થયો
હા
કાલે નથી કાલે બહુ ગરમી હતી આજે પણ બહ મસ્ત વરસાદ પડી ગયો
હા મેં તો ટીવી પર પણ જોયું આપણા ગુજરાત નું તો બહુ જ આવે છે કે આટલો બધો વરસાદ પડ્યો આટલો થયો એક જગ્યાએ તો કઈ બ્રિજ તૂટી છે એક જગ્યાએ હાઈવે તૂટી ગયું છે રસ્તાના બે બે ભાગ થઈ ગયા છે એટલો બધો વરસાદ પડ્યો છે.
આટલોું બધો અહિયાં આટલું બધું નથી પણ મજા ન વરસાદ છે.
હા સારું છે ને.
એન્જોય કરવાનું
હા એજ એજ
હું બીજું બતાવું
હા મેં મારા ભાઈને કીધું કે વરસાદ પડે છે તો મોસમ સારું છે તો બહાર ચા પીવા જઈએ તો ના પાડી મને મને કીધું કે બહારનું નહીં ખાવાનું પીવાનું માંદા થઈ જશું
હમ આજે તો હું બહાર ગઈ ગઈશ પણ આજે હું બહ થાકી ગઈ
કેમ કેમ શું થયું
અરે આ ના ના આજે રવિવાર હતું પેલે તો ઘરે જમાં હું બઉ કામ થયું સવારે આગાસીમાં જાડું લગાવ્યું હ હમ પછી નાસ્તા કરી લીધું તે પછી બપોરની રસોઈ બનાવું આવું આવું કામ કરીને બહત આખો દિવસ કામમાં ગયો બપોરે સોવાનો સમય જ નહી મળે
થી બહુ જ કામ હોય
બઉ તેના પછી તો હું બતાવીશ હ કેવી રીતે આવું પણ નથી લાગતું આખો દિવસ કામમાં ગયોપ પોરે સુવાનું સમય જ ના મળ્યું
અરે બાપરે બાપરે હું તો આજે સવારે મોડી ઉઠ ઉઠી પછી બપોરી પણ ઊંઘી ને આજે જલ્દી પણ સુઈ જઈશ આજે તો મારો તો બહુ સારો દિવસ છે.
હ હું પણ મોડું ઉઠી પછીરી સવારે આગાજી માં ઝાડું લગાવાનું હતું બઉ દિવસ થઈ ગયા છે હમ પણ તમને કાલે જ કયું હતું ને કે હું મવી જોવા જઈશ
હા હા
તો સાંજે મોલમાં ગયા હતા ત્યાં જ મુવી જોઈશ
અચ્છા સારું કર્યું જે તમે મને ગુજરાતી મુવી કહી હતી તે જ ને
તે પેલા જોઈ લીધી હતી તે બીજી મૂવી પણ કઈશ કાલે
હા
કીધું હતું ને પેલા લાલો મૂવી તમને કીધું હતું તે પણ મસ્ત મુવી હતી અને આજે હું મતલબ ગોતિલો મુવી જોઈ આઈ
હા સારું કર્યું સારું કર્યું
મૂવી છે મસ્ત જાની હમ તે મોબાઈલું પડશે તે બાળક વધારે મોબાઈલ જોવે છે પોતા પણ પોતાનું પણ બધા લોકો કો જે મોટા લોકો પણ મોબાઈલ માં જ પૂરા દિવસ કાઢી છે તો ફેમિલી માં જ બધા લોકો જોડે બેસતા જ નથી આના ઉપર છે
એજ ને એ જ ને હા તો તો જોવી જ જોઈએ હું પણ ઘરે વાત કરું છું
હમ બહુ સારી છે આ બંને મૂવી બહુ મજા નીઓને સારી મૂવી છે તે મોટિવેશનલ મુવી છે બને
હા ચાલો સારું છે તમે કીધું તો મને ખબર પડે નહીં તો મને તો ખબર જ ના પડે
હા હું પણ આવી જ મુવી જોઈશ તે પેલે હિન્દી મુવી જ થ્રી ઇડિયટ્સ અ કયા તાર જમીન આવી જ મૂવી જોઈશ
હિન્દી મુૂવી તો બહુ સારી હોય
બહુ સારી હોય છે. પણ આમાં ગુજરાતી મૂવીઝમાં બહુ વધુ સારું કામ કરે છે
હા હા બરાબર તો આનું શૂટિંગ ક્યાં થાય છે અમદાવાદમાં થાય છે.
હા અમદાવાદ માં થાય છે ને
અચ્છા એવું છે
હમ અને લાલુ મૂવી તો બ્લોક બસ્ટતર થઈ ગયું આ પહેલી મૂવી હતી કે બઉ કમાણી કરી બઉ
હા ચાલો સારું છે હા તો ખબર પડે તમારાથી બાકી તો બધા હિન્દી મુવીની જ વાત કરે એટલે ખબર જ ના પડે
હમ પેલા હું પણ હિન્દી મુવી જોઈશ પછી એકાદ વાર ટીવીમાં ટ્રેલર જોયું તો હું જોઈશ કે લાલુ મૂવી બઉ મસ્ત મુવી પછી મારું ઇન્ટરેસ્ટ વધી ગયું
હા હા
હ પછી ગોતીલો મુવી પણ બહુ મજાની છે
હા હા હા બરાબર
ત્યાર પછી અઠવાડિયે હું જોઉંશ કે ક્યારે નવી મુૂવી આવે
હા સારું છે ને પછી એક્ઝામ આવશે અત્યારે આપણે નવરા છે તો જોઈ લઈએ એમ
અને બાળકો પણ શું કરે તે મજાની મુૂવી જોઈ લે
ને રવિવારે તો કંઈ ના કંઈક છોકરાઓને નવું જોઈએ કા તો મો લઈ જાાવ કા તો બગીચામાં લઈ જાાવ કા તો મૂવી તો ખુશ બાકી તો
હમ આજે હું પેલે વિચાર્યું હતું કે હું બગીચામાં લઈ જઈશ પાછળ સવારે વરસાદ પડી ગયું તો સાંજે મસ્ત મોસમ થઈ ગયું
હા
તો વાતાવરણ ખુલ્લું હતું તો હું પછી મોલમાં જઈશ મવી જોઈએ
હા હા સારું કરજે હું ને જમવામાં શું બનાવ્યું હતું આજે
પલે પેલા નાસ્તામાં તો હું ફાફડાને એ ઢોકલા બનાવી ને
હા હા
પછી બપોરે તો બઉુ થાકી ગયા ખીચડી વગાડેલી ખી જડીી મનાવી દી ને
અચ્છા
હમ તે સાંજે મોલ ગયા હતા ત્યાં બાર બાર નું થોડું જ લઈ લીધું
હા હા હા હા
હમ કે રાતનું આ એડિક નથી
હા હા અમારે ત્યાં તો દાળ ઢોકળી બનાવી હતી
દાળ ઢોકરીી મને બઉ ગમે છે ડા ઢોકરી ડા ઢોકરી બઉ
હ મારી ભાભી પણ બહુ સારું બનાવે છે
હમ મને આવડતી નથી પણ હું ટ્રાય કરીશું પર આવી રીતે નથી બનતી
હા હા તમે આવો ઘરે કોઈ વાર મારી ઘરે અ ત્યારે આપણે આજ પ્રોગ્રામ બનાવીએ દાળ ઢોકળીનું તમે શીખી પણ લવ ને જમીને બી જાઓ ને ઘરે પણ લઈ જજો
સારું સારું એક જ દિન આવીશ
હા હા
મને શીખાવ
હા હા ચોક્કસ ચોક્કસ કેમ ન
હમ
બીજું બોલો શું ચાલે તમારી બેનને કેવું છે અત્યારે
સારી છે આ તો
ખ
હ
શું તય બઉ હાસ્ય પાડે છે
ના ના કઈ યાદ આવ્યું એટલે.
છું છું બોલો બોલો શું યાદ આવ્યું.
હું તો ભૂલી ગઈ તમા તમારી બંદુને
તો હવે આજ હવામાં બોલવાનું. હ એમ તો હું પૂછું નહી કે કઈ બેનની વાત કરો છો.? મારી ત્રણે ત્રણ બેન છે.
અર મારું ધ્યાન કઈ બીજી જગ્યા હતું, એટલે પછી હા હું તમને કહું છો હું મારી બેન ના ઘરે જવાની છું મંગળવારે. તોમ આપણે પછી કાલે જ કાલ સુધી વાત કરી લઈએ બધું પતાવી દઈએ, પછી એટલે મારી બેનની છોકરી પણ બોમ્બે ભણે છે ને, તો આવી છે બે ત્રણ દિવસ તો મને કીધું કે માસી તમે આવો ફરવા તો પછી હું એને મળવું આવી છુ કેમ કે ગયા વર્ષે હું સુરત સુરત જવાનું છે મારી બેન સુરત જ રહી છે તો ગયા વર્ષે હું આવી હતી તો એ કોલેજનું ચાલુ હતું.
આવું.
તો પછી એ મળાયું નહીં હતું. તો પછી બે વરસ થઈ ગયા છે. એને મળવાનું તો એટલે એ પેલા મળી હતી તો બે વરસ થઈ ગયા તો પછી અ જવાની છું હું મંગળવારે સવારે. તો બોમ્બેમાં પણ બહુ વરસાદ છે એટલે પછી કોલેજ બંધ હતું તો આવી ગઈ છે બે ત્રણ દિવસ.
હમ સારું કીધું તમને મને બતાવી દીધું. તો હું પણ તારે ઘરે આવીને મળી જઈશ.
હા હા હા ને મારી બીજી બે બહેનો પણ રહી છે ત્યાં તે પણ એની ઘરે આવશે તો અમે તો બધું પાર્ટી બાર્ટી કરશું જમશું સાથે.
હા પિયર ના ઘરા ઘરમાં આવુંજ મજા આવે છે.
હા એજ એજ.
હમ હું તો મજા લઈ લીધા.
હા તમારું મેં એ માને. એટલે તો એમ તમે કેટલી વાર કેટલે વરસમાં જવાનું થાય છે અમદાવાદ એમ.?
હમ. તારું આવાજ નથી આવતી.
હા હું કહું છું પછી તમે એમપી ને પછી અમદાવાદ એટલે વરસમાં કેટલી વાર જાવ છો પીયરે.?
હું હું એક જ વર્ષમાં એક જ વાર જાઉં છું.
હા બરાબર દૂર પણ છે ને બહુ.
બહુ દૂર છે તે મીન્સ ચોબીસ ઘંટા કલાકે લાગે છે.
ચોવીસ કલાક શું વાત કરો છો? હા બાપ પરી અચ્છા તો કોઈ સુપરફાસ્ટ ટ્રેન નથી.?
સુપર પણ ટ્રેન્ડ છે અત્યારે તો અત્યારે તે ઘટીને અ અઢાર કલાક થઈ છે.
આ અચ્છા અચ્છા અઢાર પણ બઉ છે ને તો પછી વરસમાં બીજ બીજી વાર જવાનું તો વિચારું પડે જઈએ નહી જઈએ હા એજ નહ એજ ને. તમારા મમ્મી આટલું દૂર સોધ્યું તમારા માટે ઘર.?
તે સોધ્યું નથી. બટ થઈ ગયું. હમ, હુ છું થયું ખબર, મારી મમ્મી મ અ મીન્સ મારા બહેનોને ત્યાશ કે આની દૂર નથી કરવાનું.
અચ્છા, હું તમને અત્યારે કરું છું ફોન. આજ વાત પર વાત કરીએ હે ને, હા.